હલો
શું કરો હ રોટલા ખાધા કે નઈ-
તોમેં ખાલા કે નહી.
હા બસ ખાઈને બાર આટો મારવા નિકળ્યો હતો.
એવું અમિતતાન કઈ ઘરે જઈએ બાર બાર તો જયા નહી.
એવું છે એમ-
હ હ બારજ તો નીયર સાઈડ થ આજ વા ના-
જમ નેર બાજ જ જા
હાલી એમ
એ જોમ,
હ
કેવું ચાલે તમારું ભણવાનું?
સારું ચાલે ભણવાનું છે.
બાર માં ભણો બાર આર્ટસ કરુ.
હ હા! બહાર ભણી રહ્યા પછી, કોલેજ કરી દેવાની એવું હોય તો
હા!
ભણજો બહાર રખાતા નહી ન કોલેજ કરવા જવું એમ કરી.
ચાર વારહ કોલેજ કરી દેવાની.
હમ હા!
હ હવારે રોજ છો વાજે. અઢી વાજે આવું ને. પાવ ટ્યુશન જવું તોને વાગે ને સાત વાગે આવું.
જેવું છે એમ હ? છે એમ હા હું.
ખાનપુર બંધાયું હ.
ફન તો બનતાને? તો તો કોઈક સાધનમાં જું પડતું હોય છે ને.?
એક્ટવા છે હે.
એક્ટીવા છે એમ ને સાલે્ એકટીવા લઈ એ ને જાવ એક. એકલો જાય છે કે? ભાઈ બંને બડા?
હ ભાઇબંધો હોય ને ચાર પાંચ.
એ વું છેમ? હમ હા! ચાલ તો. ભવા ભણવા કેટલા વાજે આવી ભણી?
ભણી ને અઢી વાજે આવું હું. સાાડા છ વાજે જવવાનું ને અઢી વાજે આવવાનું.
હમ હમ!
અડધો કલાક રય તન વાજે પાછ ટુશન જાવાનું સાત વાગે આવવાનું.
હ હા તો તો ટાઈમ જ નહી મળતો હોય ને? ટ્યુશન નું વાંચવાનું.? પણવાનું, વાચવાનું હમ!
હમ!
હમ હમ! શું બનવાનું હે? એવું છે એમ? દોકટર તો ના બનાય.
ડોક્ટર ના બનવાના હોય આર્ટ્સમાં આ તો. પોલીસ બોલીસ ની જે સરકારી મળે. ડોક્ટર તો સાયન્સમાં આવે. મે તો આર્ટસ કરેલું હો.
પોલીસ માં તો પણ ઊંચી પોસ્ટમાં ભણવાનું.
પોલીસ કે, સરકારારે જે આવે. જીપીએસસી ની પરીક્ષા હાલ દેવાની.
હમમ બેંક બેંક.? લઈ જાય સાલા બેંકમાં.
કોલેજમાં એલ એલ બી કરી દેવું એડવોકેટ વકીલ.
હા હ તોય ચાલે. તો વકીલ ન પુધાય એટલા દાખા હોય.
એ તો તને જોવાનું હે
હા પણ મારા બેટા પૈસા એવા કમાય હ તો સરકારી વકીલ બની જાય તો ચાલે
સરકારી જ ને
હમ એવું જો ફરવા તો નઈ જયા વરસાદ ને?
ચય જ નહી તો.
હ જવા છાન પડ હતો આપે જીએ ગાડી લેઈને.
રજાઓ તો બીજા ત્રીજા મહિનામાં પડશે. બોર્ડ ની પરીક્ષા પહી હા.
ઠ દિવાળી પછી ને?
દિવાળી પછી જ નને.
દિવાળી રજાઓ પડસે પાચ જેવું પણ તો ફરવા બરવા જવું નહી.
ફરવા તો જઈતો દિવાળી પછી અમી કાલ જઈને આયા પાવાગઢ.
ઓ પાવાગઢમાં જ એવો હતું.
અ જોવાલાયક સારું હમ હવે તો નવું મંદિર બનાવ્યું મોટું બધું.
જોવાલાયક જગ્યા હારી છે.
હમ.
પાવાગઢ ગયા હતા, મીનાવાડા જ્યા તા.
હમ, હમ.
હું તો ગાડી લઈને ગયો હતો કેમ .
હમ, હમ વરસાદ નું મોસમ કેવું હતું?
વરસાદ તો નતો થોડ થોડો હતો એટલો બધો નહિ. આવન જાયને આવન જાય ને એવું થાય.
વાદળ ને વાદળ હશે ને પાહુ.
ઓ આજ હવામ પહો આવું આવું થઈ ગય હતો પહી આવ્યો નહિ.
હમ હમ.
તમારે તો વરસાદ છે કે નહી?
વરસાદ છે થોડો આવેન જતો રહે.
એવું છે એમ.
પંદર મનિટ ફર ફર વાળ્યા જતો રહેતો.
હ હા. એક દાડો આવોમે .
આએ ટાઈમ બારમાં પછી આઈ વેકેશન વેકેશન પડે એટલે.
હમ વેકેશન પડે એટલે પછી હું આવીશ ગાડી લઈને તો ફરવા જઈએ દ્વારકા બાજુ.
હ હા.
દ્વારક, દીવને સોમનાથ ને પછી આ બાજુ ગિનારને અઠવાડિયું દસ દડા જઈએે પણ દિવાળી ઉપર વસ્તી બહુ હોય. તને દર્શન શાંતીથી કરવા ના મલે.
ખાલી લાવે છે ભાઈ.
હમ‌, ‌ હાદા દાડે જઈએ ને આપણે.
હમ.
તો શું શાંતીથી દર્શન થાય એમ આપલા દર્શન કરવા જયા હોય તો.
એમ પેલું ભીડ ભાડ માં થક્કાબકા ના મજા આવે એમ.
હા. આમે જયા હ ત્યાં કાલ પાવગઢ જયને આયો કેમ.
રાણુજની આવતી હછે. તો રણુ જાણી તો આવતી હસે ને બીજ ની.
ઓ બીજે જોયો ?
હ હા.
રનુજા જ્યોતો આગલા દિવસે જ્યો હતો અને એ ત્રીજા દિવસે આયો હતો.
હમ હમ ફાડો જેટલુ.
ભાડું લીધું તું દસ હજાર રૂપિયા.
હમ હમ કેટલા જણા હતા.
આઠ જના હતા.
અ હ એની સાડ ફરવાનું છે એવું હોય-
એ બાજુ ફરવાનું જગ્યા સારી છે જોવા માં જેસલમેર- રણુજા- કોકરાગઢ- એ બાજુ જોવા લાયક સારી જગ્યા.
હે
એય જેસલમેર કેટલું થાય-
જેસલમેર અમે નહિ ગ્યા જેસલમેર અમે રણુજા- પાસે આવ્યા હતા પલે અમી તો બીજ- દર્શન કરવા આપડે બાર બીજે જવા નહી એટલે આપણે હુંકુસેલી બીજો ફરવા જાઉં-
હું બે વર્ષ પેલા જયો તો દહમાં વધ જેસલને રણુજન બધે- રણ હતું મજા આવી જ હતી.
હમ હમ
ટેન્ટ માં રેવાનું હતું એસી વાળો ટેન્ટ હતો તને હજાર રૂપિયા ભાડુ દીધું.
હમ હમ
મજા આવી જ હતી હું
રાતે પહુ પેલા ડાન્સ કરે ચારે બાજુ બધા બેઠા તા સાઈબો બધા-
પછ હવારમાં જંગલ સફારી પેલું નહીં કરતા એમ રણસફારી કરે પહેલા- હરણમાં જઈનેપે નઈ આવતી ગાડી આ કે પછી ઊંટ ઉપર બેઠા-
ના હોય અમારા જ બાર બીજો પૂરી થાય એટલે પછી બે તિન દ- શું યાર ફરવા જાય નવ વાગે લાઈનમાં
હમ
બે અઢી વાગે મંદિર નો દરવાજો ખુલ્યો ટઇન સાળા ટઇન ના દર્શન થતા અમને-
આપણા ગુજરાત ની વસ્તી વધારે-
બઉ એટલા અતિ છે વર્ષે- શાંતિ થી દર્શન થયા હતા કે લાઈન માં ઉભાતા એટલા- હ છ સાત કલાક પૂરવું પડ્યું-
હમ-
હમ હવે બાબાના દર્શન થીયા શાંતિથી-
હા હા
બારે બાર બીજે જવાનું એટલે છેલી બીજે આપડે બે ત્રણ જણા જઈશુ.
બરોબર
હમ
મારે તો એ સેટિંગ ના થાય કે હું તો આવું.
મારે તો સેટિંગ ના થાય આ બાણું
હા પહુ ભણવાનું ને એક બાજુ ટ્યુશનને ટાઈમ ના ના જાવ એટલે કેજ હું આવીશ ગાડી લઈને જા આપડે હમ એ બાજુ જાહુ પેલા આપડે જઈ આવીશું દ્વારકા બાજુ.
હમ
ચલો પછી આ બાજુ જો દ્વારકા બાજુ અઠવાડિયું ફરી આઈએે ભાઈ ઘરે આરામ કરીન કાલે આ બાજુ જાહુ રણુજા બાજુ
હ હા
હમ્મ વેકેશન પડે એટલે પાહુ આ આગરા જાઉું હૈ તાજમહેલ બાજમહેલ ફરી આઈએ પહુ પાઈ દિલ્હી લાલ કિલ્લો ને બધો જોઈ આને પછી જવું હોય છે એટલે ગોવા
એ બાજુ પા હું જોવાનું સારું છે જગ્યા ત સાર હ છે કિલ્લો
હ ચાર પોચ જણા જવાના હ ભાઈ બંધ
હ તાજમહેલ જબ બનાયેલો નઈ
હ વા
અમક કેવા થાય કે તાજમહેલ બનાવ્યો પછી કે હું જે કારીગર હતો ને એને મારી નાશ્યો હતો હા એ આઠ કપીછ થ એમ હા એટલે સેમ ટુ સેમ બીજે બનાવી નાખે
હમ મુમતાજ મહેલ ની યાદમાં બના્યા હતા એની પત્ની હતી જે રાજા અન પના એ
હમ્મ હ તો રાખી કહાનની ચએ તો.
આખી કહાની એ કારીગર આવો કોઈ તાજમહેલ બનાવી નાખે ને એટને એના માટે હાથ કાપી નાખે
ઓ આપડે આ બધું તો નહી એવું કોઈ મંદિર નહી
એવું નહી કઈ
હ પેલા પેલા જેવા હે ને મંદિર કે હા તાજમહેલ કઈ પેલા જેવું ના બનાય કે હ પણ પાટણમાં નતો સીધરા જસી રાત રાત આખો પાટણમાં આખો કોટક નાખ્યો સણ ક વા આવ છે પહી વાકી વાવ તો જોય છે હમ્મ એમાં કોઈ કહે દું છે ને એ મોટે ને આખલા પણ મતલ અલગ ભગતો હ ન જોવા જ નહી જવા દેતા
ના અંદર નહી જવા દીધા
હમ્મ હમ્મ
હવે તો કોઈક નવું થ્રી ડી એનિમેશન કરે રહે ને.
ના હોય
હ લાઈટો ચારે બાજુ હો થ્રીડી એનિમેશન એટલે પેલા શનકાર
હા હા બાર ની વસ્તી બહ આવવા ભાય ગણકીયા
હા વાણકીયો છે બરા
પછી પાટણમાં આપડો ડાયના સુ પાર્ક બન્યો ઓહ
હા
એમાં કોઈક આખો ડાયના શું કઈ રીતે જમ્યો હતો શું હોય એ બધું કોઈક ટીમ બતાવને
હુ પ્રજાતિ બધીયે જેટલી પ્રજાતિઓ હતી એ
હમ્મ હામ.
હમ્મ યે થ્રીડી એનિમેશન એનિમેશન દ્વારા
હામ હામ હામ હામ. ના ના જોવાલાયક આપડે આ બાજુ લગતે લગતે છેએ એ બાજુ તો જોઈએ
હમ પેલા એયું પોતા દઈએ પછી જઈએ બાર
હમ્મ અત તો જવા ન એ કે
હમ્મ
રજા હોય જને તો ત જઈએ ને તો વરસાદના મોસમમાં તો થોડી ફરવાની મજા આવે. હમ્મ.
એટલે બધા ભાઈ બધું એમ કે કે પેલા આગ્રા જઈએ તાજમહેલ જઈએ પછી દિલ્હી જઈએ અને પછી ગોવા તો ઘડી
ગાડીને જવાનું કે રેલવે.
રેલવેમ રેલવે એમ ગાડી ન ગાડી ખર્ચો વધારે પોકે. રેલવેમ એક એક જણાને પંદરસો બે હજાર નો ખર્ચો આવે એસી વાળી જઈએ તો બે હજાર
એ હમ્મ હામ. ચાલો તો એમાં પાહિ એવું હોયને ટિકિટ બુક કરાવવી પડે ને એમાં તો.
હા ટિકિટ બુક કરાવવી પડે સીટો એક જ કેવી પડે એને કે અલગ અલગ અવે અલગ અલગ બોક્સમાં અવે.
હ એક જ ડબામ બતાવે ભાઈ બનો લઈ લે ચાલે સે કે હમ હમ.
હા એની પેલા એટલે વિઝા ઘટાવા દેવાના પાઇ એ ભાઈ બંધ કયા હતા કે દુબઈ જવું હોય એવું કોક કહેતા તો દુબઈ એ ફરી આવવું હોય. તો ઘડી દિલ્હી ને આગ્રા ને ગોવા ફરતા હું જ બીજા તો નીકળી જશે.
હા હા.
તો પાહિ દુબઈ જવું હોય પછી
દુબઈ જવું હોય
હા.
હા ના ના ફરવાનું રાખો ફરવાનું રાખો. પાણી ની પેલા ભણવાનું ધ્યાન રાખવાનું. ફરવાનું પછી ભણસો ને તોજ આગળ વધશો. હમ્મ.
અરે નોકરી લાગે ને સરકારી સરકારી જ કોતની નોકરી તો.